હલો
હા મિત્ર
શું મારો અવાજ તમને આવી રહશે મિત્રો
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે.
તો કેવુંક ચાલી રહ્યું છે.
બહું સારું જ ચાલી રહ્યું છે. મિત્ર
તબિયત પાણી બધું સારું છે.
હા મિત્ર સારું છે. તમારું કેવું છે?
હા મારે પણ સારું જ છે. અને ઘરે બધા કેવા છે?
ઘરે બધા સારા જ હશે મિત્ર પણ હું હવે હોસ્ટેલમાં રહું છું. તો
બરાબર. તો ઘણા દિવસ પછી મેં તમને યાદ કર્યા કે થોડુંક મિત્ર જોડે વાત કરી દઈએ, કે જે અમુકે એવા ટોપિકમાં આજે તમારી જોડે વાત કરવા માંગુ છું કે સ્થાનિક લોકલ માર્કેટ અને ખરીદી કે એમ કેય કે સ્થાનિક બજાર અને ખરીદી વિશે થોડી ચર્ચા કરીએ તો શું તમે મારો સાથ આપશો.
હાં મિત્ર ચોક્કસ
હા તો સ્થાનિક બજાર આપણા રોચિંદા જીવનનો મહત્વનો ભાગ છે. અને આપણા શહેર ગામ કે વિસ્તારની આસપાસ આવેલા બજારમાંથી આપણે શાકભાજી, ફળો કપડા, ઘર વપરાશની વસ્તુઓ અને અન્ય ઘણી વસ્તુઓ ખરીદીએ છીએ. અને સ્થાનિક બજાર માત્ર ખરીદી માટેનું સ્થળ નથી. પરંતુ તે લોકોના રોજગારને સ્થાનિક અર્થતંત્ર માટે પણ ખુબ જ મહત્વનું છે. અને સ્થાનિક બજારમાં વિવિધ પ્રકારની દુકાનો જોવા મળે છે. જેવી કે શાકભાજીની લારી, કળી, ફળની દુકાન કરિયાણાની દુકાન, કપડાની દુકાન ચાની લારી, નાસ્તાની દુકાન અને અ ઘણા નાના વેપારીઓ સ્થાનિક બજારના ભાગ બને છે. અને આ નાના વેપારીઓ પોતાની મહેનતથી પરિવાર નું જીવન ચલાવે છે. અને સ્થાનિક બજાર માંથી ખરીદી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, આપણે વસ્તુને પોતાની આંખે જોઈ જોઈએ ને. અને તપાસીને ખરીદી શકીએ અને વસ્તુની ગુણવત્તા. અને કિંમત જોઈ શકાય છે. અને દુકાનદાર સાથે સીધી વાતચીત. પણ આપણે કરી અને એમના વિશે પણ થોડી ચર્ચા આપણે કરી શકી અને ઘણી વખત સ્થાનિક દુકાનદાર પોતાનો ગ્રાહકો ને ઓળખતો હોવાથી સારી સેવા પણ આપે છે. અને સ્થાનિક બજારથી ખરીદી કરવાથી આપણા વિસ્તાર ના વેપારીઓને પણ મદદ મળે છે. કારણ કે, જ્યારે આપણે સ્થાનિક દુકાનમાંથી ખરીદીએ છીએ ત્યારે પૈસા આપણા શહેર અથવા ગામના અર્થતંત્ર માં જ રહે છે. આથી સ્થાનિક વેપારીઓનો વ્યવસાય વધે છે. રોજગારીની તકો પણ ઉભી થાય છે. અને સ્થાનિક બજારમાં ખરીદી કરતી વખતે ભાવની સરખામણી કરવી પણ જરૂરી છે કારણ કે, એક જ વસ્તુ અલગ અલગ દુકાનમાં અલગ અલગ કિંમતની હોય શકે. તેથી આપણે ખરીદી કરતા પેલા ગુણવતા અને કિંમત. બને તપાસવું જોઈએ માત્ર સસ્તી વસ્તુ ખરીદવાને બદલે સારી ગુણવત્તાની વસ્તુ ખરીદવી જોઈએ. અને આજના સમયમાં તો, જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગ પણ ખુબ જ લોકપ્રિય બન્યું છે. અને લોકો મોબાઈલમાં મોબાઈલ દ્વારા ઘરે બેઠા જ તો ખરીદી શકે છે અને ઘરે સુધી પહોંચી પણ જાય છે. ઑનલાઇન ખરીદીમાં ઘણી પસંદગીઓ પણ મળે છે પરંતુ પરંતુ સ્થાનિક બજારમાં ખરીદી કરવાનો અનુભવ અલગ હોય છે. સ્થાનિક બજારમાં આપણે વસ્તુને જોઈ શકીએ. સ્પર્શી શકીએ. અને તપાસી શકીએ તેમજ તરત જ વસ્તુ ઘરે લઈ જઈ શકીએ. અને સ્થાનિક બજારમાં ખરીદી કરતી વખતે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. જોઈએ અને શક્ય હોય તો કપડાની થેલી નો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે આપણે પર્યાવરણ નું પણ રક્ષણ કરી શકીએ છીએ. અને સ્થાનિક બજારમાં કેટલીક સમસ્યાઓ પણ જોવા મળે છે જેમ કે ભીડ પાર્કિંગની સમસ્યા ગંદકી અને ક્યારેક ભાવમાં તફાવત. વેપારી અને ગ્રાહકો બંને સ્વચ્છતા જાળવી જોઈએ. અને ગ્રાહકોએ ખરીદતી વખતે સાવચેત પણ રહેવું જોઈએ અને એમ જોવા જઈએ તો આજે આ સમયે ઓનલાઈન વાળુ ચાલી રહ્યું છે તો એમાં પણ ઘણો બધો ફાયદો પણ છે અને નુકસાન પણ છે કારણ કે આપણે સ્થાનિક બજારોમાં જયારે આપણને ભીડ ને બધે જોવા મળે છે અત્યારે આપણે ફોન દ્વારા આપણે ઓર્ડર કરીએ તો એમાં આપણને એ જયારે પણ સમય મળે તો આપણે જઈ શકીએ છીએ એક જ જગ્યે ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. ઘણી બધી ઈ જ કે નય ભાવ તાલ માં પણ જઈ શ કે છીએ અને અલગ અલગ બ્રાન્ડ ની પણ આપણે જોઈ શક જે છે વસ્તુઓ તો એમાં થોડુંક સરળ પડે છે પરંતુ અમુક વખતે જે આપણે જે પણ એવી ઘણી બધી એપ પર આપણને લિંક મળતી હોય છે ને આપણે એના પરથી ઓર્ડર કરીએ તો અમુક વખતે ફ્રોડ થવાની શક્યતા છે. અને ઘણી વખતે જયારે ફોટામાં બતાવેલી વસ્તુ હોય એવી વસ્તુ આવતી નથી અને ઘણી બધી અલગ વસ્તુઓ પણ આવી જતી હોય છે તો એના કારણે આપણને ઘણું નુકસાન પણ છે જે પણ અ મારા મતથી તો સ્થાનિક બજાર જ ખુબ જ સારું છે કારણ કે એમાં આપણા વ્યક્તિઓની અ વ્યક્તિઓની પણ મદદ થઈ શકે છે તો તમે શું કેશો મિત્ર?
ઇ તો તમે ખુબ જ સારી વાત કરી હમણાં જે તમે અ ઓનલાઈન શોપિંગ અને જે
હા નજીક ના દુકાનોની વાત કરી કે નજીક ના પણ માર્કેટ હોય. લોકલ માર્કેટમાંથી ખરીદી ને વિશે તમે ખુબ જ સારી વાત કરી તો હું પણ સ્વ ને હું એટલૂ જ કેહવા માગીશ કે અ
એમ જોવા જઈએ તો હાલના યુગમાં ઓનલાઈન શોપિંગ ખુબ જ પ્રચલિત ત અ બની છે અને મોટા ભાગના લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે ને એમાં પણ મોટા ભાગના લોકો જે અ શહેરમાં રહેતા હોય છે. એમાં વધારે પડતો આપણને ઓનલાઈન શોપિંગ જોવા મળતું હોય છે. અને હા ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ હવે ઘણો બધો એવો વધી રહ્યો છે પણ તમે જેમ વાત જે રીતે એમાં ઘણા બધા એવા ફ્રોડ સ્કેમ પણ થતા હોય છે. અને એનો મોટા ભાગે જો આપણે એમાં અ જોવા જઈએ અને આજ બ આજ સુધીનો જે મારો અનુભવ રહ્યો જ છે ઓનલાઈન શોપિંગ
તો એનો અનુભવ આમ હું કહીશ. કે અ ઘણી બધી એવી વસ્તુ મે ઓનલાઈન શોપિંગ દ્વારા પણ મંગાવી તો એમાં અ મને થોડો એવો ડિફરન્સ જોવા મળ્યો કે જયારે આપણે ઓનલાઈન શોપિંગ પર અ નાની-નાની અને ઓછી ક્વન્ટિટી વાળી વસ્તુઓ ખરીદતા હોઈએ છે ત્યારે આપણે એમાં અ ઘણુ બધું એવુ આપણી ઈચ્છા મુજબની વસ્તુ ના હોય એ પણ જોવા મળે અ જાહેર બજારોમાંથી કે અ નજીક ના કોઈ દુકાનોમાંથી એ વસ્તુ ખરીદીએ તો એ આપણને સારી રીતે અને એ સારી કરીને આપણે કે બેચ થોડુંક હ નાની-નાની વસ્તુઓ જો આપણે જ ખરીદવી હોય તો આપણે આપણા નજીકના અને અ નજીકમાં એવા માર્કેટમાંથી આપણે એ વસ્તુ ખરીદવી જોઈએ કારણ કે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
ઘણી સારી રીતે આપણે એને પારખી શકીએ અને ગુણવત્તા ચેક કરી શકીએ. બે ને જે બધી એક્સપાયરી ડેટ હોય એ એના વિશે ટોટલી વસ્તુ આપણે જાણીને પછી એ વસ્તુઓ લેતા હોય છે જયારે ઓનલાઈનમાં એવું થતું એમાં માત્ર આપણે ફોટામાં જોઈએ છે ફોનમા જોઈએ છે કે આ ટાઈપની વસ્તુ છે તો આપણે ખરીદી લેતા હોય છે. અને ઘણી વખત મારી સાથે પર્સનલી બન્યું છે કે હ એ વસ્તુ મોટા ભાગની ખરાબ જ નીકળી છે. એવું નથી એવુ નથી કે ઓનલાઈન શોપિંગ સારું નથી ઓનલાઈન શોપિંગ સારું છે પણ આપણે જે એમાં અ મોગી અને બ્રાન્ડેડ એવી વસ્તુ ખરીદીએ તો એ વસ્તુ આપણા માટે સારી ગુણવત્તામાં આવી શકે છે. બાકી જો પણ નોર્મલી હા જે જીવન જરૂરિયાતની ચીજો ઉપયોગમાં લેતા હોઈએ છે અને હ ઓછી પ્રાઇઝ વાળી એવી વસ્તુ લેતા હોય છે. તો એ ઘણી બધી એવી સારી હોતી નથી તો આપણે લોકલ માર્કેટ માંથી જ લેવી જોઈએ. લોકલ માર્કેટમાં અ મોટા ભાગના જે જે રીતે તમે વાત કરી કે અમ જે અ દુકાનદારો હોય છે આપણને એકદમ અ ફ્રેન્ડલી રીતે રેતા હોઈએ છે તો આપણને ઘણો સારો એવો ભાવ પણ મળે ને હ અમુક વાર એવું હોય કે ઓળખાન હોય તો ડિસ્કાઉન્ટ પણ શકે. તો ખુબ જ સારી રીતે એમ તો બંને શોપિંગ સારી છે પોત પોતાની રીતે એમની. મોટા ભાગની પણ અ પબ્લિક હોય છે જે જીવન જરૂરિયાત ની ચીજો હોય છે કે પોતાના આસપાસથી ખરીદતા હોઈએ. તો એ શ્રેષ્ઠ માધ્યમ છે અને જો કોઈ એવી દુર્લભ વસ્તુ હોય કે જે આપણા એરિયામાં ના મળી શકે તો આપને ઓનલાઈન થ્રુ હ ખરીદી શકી છે પણ મિત્રો હું આટલું જ કેવા માંગીશ આના વિશે.
હા મિત્ર તમે પણ ઘણી બધી સારી વાતો કરી અને ઘણું બધું મને જાણવા પણ મળ્યું છે તે તમાર ઓનલાઈન શોપિંગ વિશે પણ ઘણું બધું મને જાણવા મળ્યું. અને અંતમાં તો હું એટલું જ કહીશ કે સ્થાનિક બજ નઝરમાં આપણા જીવન અને અર્થતંત્ર નો મહત્વનો ભાગ છે. અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાથી તેમને મદદ મળે છે. આપણા વિસ્તારોના વિકાસ પણ થાય છે. તેથી શક્ય હોય, ત્યાં સુધી આપ સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ, અને સમજદારી પૂર્વક ખરીદી કરવી જોઈએ તો. મિત્ર તમે જે તમારો કિંમતી સમય મને આપ્યો, અને મારી સાથે ચર્ચા કરી, એના માટે હું તમારો આભાર માનું છું.
તમારૂ પણ ખુબ ખુબ આભાર મિત્રો.